બોલો કેમ છો.
બસ બસ જુઓ એકદમ બરાબર અ ઘણા દિવસથી તમારી સાથે વાત નોતી થઈ. તો મને લાગ્યું ચાલો આપણે કઈક વાત કરીએ. અને ઘણા દિવસથી તમારા સમાચાર બી નથી પૂછ્યા તો મને લાગ્યું ચાલો થોડી વાત કરી લઈએ. તો હમણાં વાત કરી શકશો ને તમે.
બહું સારું કર્યું હું એ. નો કરું કારણ કે શું થાય સવાર. ના પોર માં બધા ઓફિસ અને સ્કૂલે તો હમણાં જ હજી સોઈને અને હું બેઠી હતી કે શું કરું. હવે એવો સંગાત થઈ ગયો છે ને કે આપડે જેવું હોય ને કે પેલા આપડે આજુબાજુ વાળા ને ત્યાં વાતો કરતા બદલા એટલે સીધો મોબાઈલ હાથમાં લ લઈ લઈ એસ્ટ્ટ મોબાઈલ હાથમાં લીધો. ને ત્યાાર બહુ સારું લાગ્યું ચલો સારું. તો ફોન કા ચાર્જ છે.
હા હા એ તો વાત તમે સાચી જ કહી કે મો મોબાઈલ છે ને હવે આમ જાણે જીવન જરૂરી વસ્તુ. થઈ ગઈ છે એટલે આમ એની ફાયદા બી છે ને નુકસાન બી છે. પણ આમ સાચું કહીએ તો ક્યારેક લાગે છે કે મોબાઈલ આપણને ચલાવે છે કે આપણે મોબાઈલને ચલાવીએ છીએ. કારણ કે જુઓ સવારમાં ઉઠીએ રાતના સુતી વખતે જ પેલા તો શરૂ થઈ જાય. કે આપણે સવાર માં ઉઠવા માટે એમાં રીંગ રાખીએ. એટલે સવારમાં ઉઠીએ અને પેલા જેમ પેલાના જમાનેમાં કેમ ઓલો કુકડો બાંગ કરે ને પછી આપડે બધા ઉઠ એમ કહેવાય કે કુકડો બધાને ઉટાડે છે. પણ આજકાલ આપણો કુકડો તો આપણે સાઈડ ટેબલ પર પડ્યો હોય છે જેવો વાગે કે આપણે એને જોઈને જ ઉઠીએ સીધો એને જ હાથમાં લઈએ. અને પછી જોઈએ કે હવે કઈ મેસેજ આવ્યો છે કઈ કામ છે ઓફિસ નું કામ છે. ઘરનો કોઈ ઘરના ન કોઈ ન કઈ કામ છે કોઈ ગ્રુપમાં મેસેજ છે. તો ક્યારેક એમ લાગે કે આ એક આપણી આદત બની ગઈ છે. કે આપણે સવાર સાંજ રાત આમ જ્યારે જોઈએ ત્યારે. અડધો કલાક મોબાઈલ ન હોય તો આપડણે ક્યાં છે ક્યાં છે એમ કરીને જોવા જઈએ. મોબાઈલ નથી જોયો કઈક મેસેજ આવ્યો હશે કઈક એવું થયું હશે. તો આમ આપણને છે ને ક્યારેક ક્યારેક આમ સહોલિયતો ગણી છે જેમ હમણાં જ મને લાગ્યું કે તમારી સાથે વાત કરું. ઘણા દિવસે તમને તમારી યાદ આવી તો મેં મોબાઈલ ઉપાડીને તમને સીધો ફોન કરી દીધો પણ હા એ વાત તો એટલી જ સાચી છે કે મોબાઈલ આમ જરૂરત તો છે, જ અને જરૂરત પ્રમાણે આપણે વાપરવો પણ જોઈએ. પણ સાથે સાથે આપણી એક આદત બની ગઈ છે કે એમ લાગવા લાગે છે ક્યારેક ક્યારેક કે એના વગર આપણને ચાલતું નથી તો આપણે એને ચલાવ્યા ચલાવતા નથી આપણને ચલાવે છે. તમને પણ એવું જ લાગે છે ક્યારે ક્યારે?
એટલે જો જેમ બધી વસ્તુ ના સારા હોય એવી રીતે આમાં પણ તમને બંને પાસા તો છે જ પણ સ્વીકારવી કેટલી નહી એ જાતે જ નક્કી કરવાનું રહ્યું. વડતાઓ ગણવા જાઓ તો આપણે આટલું દેશ પરદેશ રહેતા હોઈએ તો વિડીયો કોલ નહી એટલે આપણે એને અમે વાત કરતા હોઈએ એવો અનુભવ કરીશ કામમાં છીએ તો આપણે સંદેશ આપવો છે તો આપણે એની માટે નથી પડતી ફક્ત એક સેકન્ડ તમે મહેસમે વાળા ને ખબર પડી જાય હવે જેને નથી આવડતો એની માટે સગવડ કે શીખી શકો એટલે આને કારણે પણ મોટી ઉંમરના લોકો કે જેને ટાઈપ આવડતું હોય કે તકલીફ પડતી હોયને કરવાની આંગળાઓને કારણે અમે આ જે વોઇસ મેસેજ ઉકેલવાની ઘણું સરળ બનાવી દે છે એ ઘટતું હોય પણ સમય બચાવ માટે પણ તો આપણે વાત એકદમ જાણી શકાય પછી આપડે કેવાય ને કે કાંય પણ મૂંજાવ નહી. ભાષા ફરવા ગયા હોય ક્યાંય તમે ટ્રાવેલ જે પણ અગવડતા પડે તમે કનેક્ટ કરી અને જેવું તમે ચેટ જીટીપી તપાસ કરો કે ભાઈ આનું શું? કરવાનું છે તો આ બધી સગવડ હોય તો કે તમે કહ્યું એમ નુકસાન પણ ઘણા જ અને કુકડો તમને કહું તો ઓ હા તો કહેવાય ને કે કે અન્ન ફાયદા ને નુકસાન છે અને ઘણી મોબાઈલ ને ફોન આપણે આપડે રામકોલ ક્લોક કે કે આપણે આપડો જે ટેલિફોન નો ડબ્બો વાપરતા હતા તો આવું તમને શું લાગે એમાં કયા કયા પેલાના સાધન જે દીધા છે ને આપણે એના બદલે આપણે સીધા આમાં કરીએ છીએ એવી કઈ કઈ વસ્તુઓ સમજાવશો એના વિશે
હા જુઓ એમ આમ આપણે જોઈએ ને તો આમ તો ઘણી બધી વસ્તુઓ છે જેમ બધાથી સર્વપ્રથમ તમે કહ્યું કે આપણો અલાર્મ ક્લોક હતો જે પહેલાનો જે આપણે આમ એક જોરથી મારીને બંધ કરી દેતા અને પાછા સુઈ જતા અને પાછો થોડી વાર રહીને વાગવા લાગતો. તો એ આમ એનો આનંદ તો અલગ જ હતો આમ સાચું કહું ને તો ભલે આપણે હમણે મોબાઈલ ફોન છે અને આપણે એને વાપરીએ છીએ. પણ એ અલાર્મ ક્લોક કહીએ કે પછી તમે આમ જોયું હશે કે આપણે કહીએ ને કે અ ક્યાંક જવા આવવા માટે પેલાના જમાનામાં આમ દિશા જાણવા માટે કહો કે પછી અ એરિયા જાણવા માટે કહો કે આપણે મેપ્સ યુઝ કરતા હતા અને ઓલુ હોકાયંત્ર આવતુ એનો ઘણા લોકો જો આપણે જવું હોય ક્યાં તો દિશા ઓળખવા માટે પેલા હોકાયંત્રનો ઉપયોગ કરતા આમ તમે જોયું હશે કે આપણે ઘર જોવા કે આપણે કઈ ખરીદી કરવા જતા હોઈએ કોઈ અ જગ્યાની તો આપણે ત્યાં કઈ દિશા કયા ક્યાં છે નથી તો ત્યારે એવું નાનું એવું હો... કાયંત્ર મળતું કે એ આપણે લઈને જઈએ કે આપણી દિશાઓ કેવી છે એ બધું હવે ફોનમાં આવી ગયું છે એની સાથે સાથે તો હવે એટલા બધા સ્માર્ટફોન આવી ગયા છે કે આપણે જુઓ આપણે પલ્સ રેટ છે કે આપડી અ કેટલા આપણે પગલાથી આપણે કહીએ ને કે પગલા આપણે ચાલ્યા કે નહીં કે સેવ એ બધું પણ હવે એમાં એના દ્વારા આપણે જાણી શકીએ છીએ એટલે આમ સહુલિયત તો ઘણી થઈ ગઈ જેમ આપણે કહીએ ને કે ચાર છ વસ્તુઓ આપણે સાથે લઈને ક્યાં જવું પડે એના બદલે આપણે આપણે એક જ વસ્તુમાં બધું જ થઈ જાય એ તો ઘણું સારું જ પડે છે બીજું કહીએ તો આપડે આમ રેડિયો છે કે ટેલિવિઝન છે કે એના ન્યૂઝ છે કે એ આપણે આમ પેલા કેવી રીતે ટીવી ના ન્યૂઝ ખાલી ટીવીમાં જ આવતા ને આપણે બેસીને જોતા એ પણ હવે નથી એવું કાંઈ આપડણે મોબાઈલમાં બધું જ મળી જાય છે સવાર થાય ને એમાં તરત જ ન્યૂઝ આવી જાય કે આજે આ ટ્રેન લેટ છે ને આમ છે ને આમ નથી કે અહીિયાંયા વરસાદ છે તમારો આબોહવા આવી હશે આજે કા આટલું તાપમાન આવું હશે અને બીજું તમે રેડિયો કીધો તો હવે તો તમે માંડ કોઈકના ઘરે આમ આમ એન્ટિક પીસની જેમ જ રેડિયો જોતા હશો કારણ કે પેલા આપણે કે બોલું વિવિધ ભારતીને આમને તેમને દૂરદર્શન ચેનલને એવા કેટલાય ચેનલોને બધું આપણે બધા પ્રાંતોનું બધા સ્ટેટનું અલગ અલગ રેડિયો ચેનલ અને એવું બધું હતું ને આપણને મજા બી આવતી એ બધું કરતા પણ હવેની જરૂરતોને હિસાબે એ બધું પણ બંધ થઈ ગયું છે એ પણ આપણે આમ રેડિયો સાંભળવો છે ક પછી આપણને ગીતો સાંભળવા છે તો સીધા ધા એપ ડાઉનલોડ એપમાં નાખી દો બધું ફ્રી માં મળે છે તો કોણ હવે આવ બધું કરે તો આમ ત્રણ ચાર ચીજો તો મેં જોઈ જ છે જે એકદમ જ હવે બંધ થઈ ગઈ છે કે હવે વપરાતી નથી હજી એ કદાચ એવી ઘણી ચીજો હશે જે આપણે ધ્યાનમાં નથી થી આવી પણ આ બધું ચીજો સહુલિયત તો પેદા કરે જ છે મોબાઈલ એમાં કોઈ બેરાય નથી પણ આપડણે કહીએ ને કે પણ એક આદત તો થઈ જ ગઈ છે એમ કહેવાય કે સગવડો તો ભલે અનગીન જ છે પણ એક મોટું નુકસાન ઈ કે આપણો સમય તો એમાં વેડફાય જ છે થોડો ઘણો આપણે કોઈને ઇમ્પોર્ટન્ટ મેસેજ કરવા ફોન તો કર્યો પણ સાથે સાથે કોઈએ એમને એમ બી ટાઈમપાસ વાળા મેસેજ મોકલ્યા હોય ને એ બી આપણા જોવામાં બીજી ચાર છ મિનિટ તો ચાલી જ જાય કે આ આણે કોણે મેસેજ કર્યો છે જે આમ કોણ કરે છે પછી બાજુ કઈક યાદ આવી જાય તો આપણે બીજું એ એમાં જોવા લાગી જઈએ અને બીજી સગવડ કહ તો હમણાં જે આ ઓનલાઈન બધું મળવા લાગ્યું છે એની સગવડ તો બરાબર જ છે કે જેમ તમે કહ્યું કે મોટા લોકોને કઈ મંગાવવું હોય તો એ લોકો મંગાવી શકે એમને જવા આવવા માટે આમ શરીરને તકલીફ ના આપવી પડે બાળકો છે કે કોઈને પણ ક જે અહીિયાં ત્યાં કામે જ હતી કે લેડીસ છે કે બધા માટે બહુ સહુલિયત થઈ પડે પણ ક્યારેક છે ને એમાં એવું થાય છે કે પછી આપણું હલન ચલનનું જે શારીરિક હલન ચલન હતું ને એ તો એકદમ જ બંધ થઈ ગયું છે તો બાકી તમને હજી શું લાગે છે કાંઈ હજી આપણે ફેરફાર કરવા જોઈએ કે આમ જ હવે જિંદગી જવાની એવું લાગે છે
નહીં પણ પોતાના શરીર માટે માટે આ તમે ચોક્કસ જ સગવડતા હો છે પણ નુકસાન સમય નો તમે જે વેડફાટ ીધો તોમાં પણ જો ઇન્સ્ટાગ્રામ કે કેવી કોઈ કે આપણે વોટ્સઅપમાં હા, એ લાગી તો એક પછી એક એક પછી પછી એક બંધ કરવું પડે એ સામેથી બંધ નો કદાચ આપણને એવું પ્રેરિત કરતું છે. કે આપણે હ મિનિટ માટે ફોન હાથમાં લીધો હોય તો ઈ કલાક ખેંચી જાય ને આપણને ખબર નથી, ના પડે પણ એ ઘણી વખત ઊંઘ પણ પૂરી નક સુધી મોબાઈલો લઈને બેસીએ છીએ, વાઈલો લે છે, તો આમાં છોકરાઓનેરા આવે છે પછી જે મોટાનું છે કે જેમને ખરેખર સમય
પસાથનો જોઈએ છે એ લોકો લોકો માટે હોગી નીવડી શકે પણ જે અ ના ઘરની મહિલાઓ છે, જે જોબ ભણતા છોકરાઓ છે. આ બધા ની મફાટ ન બહુ મોટું નુકસાન સાચું કહું ને તમને તો ફાયવા બધે જ રેવાના આપડે આપડું તજ જાતે જ આપણા જીવન માટે નક્કી
આપણા જીવન
ક ગુજરેને આજે મારી શું પ્રાથમિક જોઈએ તે આપણેે જ નક્કી કરવું પડ પડે એટલે સારા ને ખરાબ પરિણામો તો રે ના ને આપણને ચલાવે કે આપડે એ આપણે જાતે જ નથી. જાતે નક્કી કરીે તો આપડે એમ શકીએ હવે જો એ સીમાનું બંધા વહેતા પ્રવાહની તો અંતે નુકસાન અને જયારે એ આપણને જ્ઞાન થશે થઈ ગયું છે, તારે સુધીમાં કદાચ બરાબર ને
સાચી વાત છે, એટલે આપણેે પોતાનું મન મક્કમ રાખવું. બાકી ફાયદો જ લેવાનો હોય એટલો જ લેવો બાકી સમય ન વેળફવો તમે સાચું જ કહ્યું ને એકદમ ઠીક જ કહ્યું છે. તો આના પરથી તો સમજાય જ છે, કે જુઓ હમણાં તમારી સાથે વાત કરીને મને મજા આવી. તો આ એક ફાયદો થઈ ગયો પણ હમણાં સમય અનુસાર આપણે હમણાં તો હવે સમય વધારે વેડફ્યા વગર આપણે ફરી ક્યારે આવી રીતે મળશું, અને પોતાના મન પર કંટ્રોલ રાખીને આ બધી જે વસ્તુઓ છે, એમનો ઉપયોગ કરશું એ આશા સાથે વરી ક્યારેક મળશું આપણે ચાલો આવજો.
ભલે ભલે આવજો આવજો. ઘરે પાડ્યો ને બહુ સારું લાગ્યું વાત કરી, ઘડીએ
હા હા ચાલો આવજો.